કેમ છો મજામાં? હા મજામાં હો પણ મજામાં છે, હું અત્યારે શું કરો છો અત્યારે?
કાઈ જ નથી નવા ટોપિક પર આવ્યા છો તમે કેવો ટોપિક પર આજ વાત કરવાની છે.
ના આજે હું બેઠીતીને તો વિચારતી હતી. કે આપડે અત્યારે શહેરમાં રહીએ છીએ, અત્યારે હું બેઠી હતીતો વી ચારતીતી કે શેરમાં રહીએ છીએ તો અત્યારે કેવું છે, ને પેલાના ગામડામાં બધા રેતા હઈશે ત્યારે કેવું હઈશે એમ
હા બરાબર આ તો ખુબ જ રસપ્રદ વિષય છે.
હમ ને આમાં આમાં શું અત્યારે ગામ અ ગામડામાં કેવું હોય કે છે, ને કુદરતી અ બો સુંદર લીલુ છમ વાતાવરણ હોય ખેતરો હોય બધું ગામડામાં કેટલું સરસ રીતે પેલે રેતા હઈશે એવું લાગે પણ આપડે આમ જોવા જઈએ તો શે શેરમાં આપણે આવીએ તો વધારે આપડે કમાવા માટે કે આપડે વધારે પૈસા એમ તો ગામડામાં બધા કમાઈ જ લેતા હોય છે, ઘણા પણ છે, ને શેરમાં છે, ને આ આપણે સારું શિક્ષણ છોકરાને આપી શકીએ ને એના માટે આપણે શેરમાં રેવું વધારે જરૂરી છે.
તમને સિટીમાં રહેવું ગમે છે, કે પછી ગામમાં રહેવુ ગમે છે?
મને ગામડામાં ખાલી આ એક બે દિવસ ચાલે એનાથી વધારે મન ન ફાવે એના કરતા વધારે મને સે સિટીમાં જ વધારે
વ આપણે સિટીનું જ આદત થઈ ગઈ છે, તો પછી ગામડામાં ગમતું ન તે આપને બરાબર છે.
સાચું છે, ને અત્યારે શું હોય કે વરસાદ પડે છે, ને તો અ ખેડૂતો ગામડામાં ખેડૂતો બધું ખેડે ને સારું એવું પાક ઉગાડે ત્યારે આપણેે ઈ ખાઈ શકીએ. એટલે ખેડૂતો ખુબ જ મહેનત કરે છે, આ આ વરસાદમાં કે જેથી આપણેે સારું એવું ખાઈ શકીએ ને એ લો કો એનાથી જ એ પોતાની કમાણી કરે છે.
હમ બરાબર છે, પણ આપણે એક અ એક બાજુ દેખા ગયા તો પછી આ ગામડામાં જીવન વધારે ગમે છે, કેમ કે ઇયા શાંતિ પણ રહે છે, સ્વચ્છ હવા પણ મળે છે.
હા. ત્યાં એવું હોય છે, કે ત્યાં પ્રદુષણ એટલું હોતું નથી ગાડીનું ને બધું પ્રદુષણ એટલું થાતું નથી. ને આપણને એવું લાગે કે સુરજ ઉગતા આથમતા બધું જોવાય એમ મસ્ત ને શેહરોમાં એવું બધું નથી અ કારણ કે અ પ્રદુષણ જ એટલું બધું છે, કે આપને શુદ્ધ હવાઈ નથી મળતી અત્યારે પેલા આપડે કેવું કે મેઘધનુષ કેવું જોવા મળતું. અત્યારે મેઘધનુષ ક્યાય જોવાય નથી મળતું કારણ કે એ ગામડામાં જ વધારે જોવા મળે અહિયાં નથ જોવા મળતું આપડે છોકરાઓને બતાવવું હોય કે જો મેઘધનુષ કેવું દેખાય પણ અત્યારે દેખાતું જ નથી તો કેવી રીતે આપડે અ આપડા બાળકોને એ બતાવવું
બરાબર આપને દેખે છે પણ ગામડામાં ગમે પણ છે પણ અ પણ સિટી માનું જીવન પણ સા સારું જ છે કેમ કે સિટીમાં બધી જ વાતની સુવિધા પણ રહે છે
સાચું છે ને આમાં શું છે ખબર ગામડામાં આપને કેવું તાજું દૂધ અ શાકભાજી અનાજ એ બધું આપને તાજે તાજું બધું સારું સારું મળે ને શહેરો માં કેવું કે આપણને દૂધ ને બધું છે ને અ ડેરી નું ને એવું મળે પેલું શું આપણે ગાય નુ ને ભેસ નુ ને એનું આપને દૂધ મળે જે આપડે આમા કાં કંપની નું આપણ ને મળે શહેરમાં અહિયા આપડે ગાય ભેંસ આપડે રાખી નો શકીએ બહુ ઓછા અ છે જે અ રાખે છે ગાય ભેંસ એ પણ એ પણ અત્યારે શહેરથી ઘણા દૂર કરી દેવામાં આવ્યા છે સરકારે એટલે એ આ આપણને આમ ગામડામાં બધી શાંતિ હોય બધી રીતે આમ મજા આવે પણ અ શેરમાં છે ને આપડે એટલે રેવું જોઈએ કે આપણે અ હોસ્પિટલ આપને નજીક મળી રેય ગામડામાં કેવું ગમે તે આક આકસ્મિક કંઈ પણ થાય તો આપડે ત્યાં લઈ જતા લઈ જતા જ અ નો થાવાનું થઈ જાય છે જે શેરમાં આપણને અ ખાલી ફોન કરો ને એમ્બ્યુલન્સ ને તોય ફટાફટ આવી જાય જે શેરમાં અ ગામડા માં જલ્દી આવતી નથી એટલે આપને આમ હોસ્પિટલ અને અ આર્યુ આ અ શિક્ષણ આ બંને માટે છે ને આપડે અ શેરમાં રેવું અ વધારે જરૂરી છે પણ ગામડું ઈ આમ આપણને અ આપડે લાંબુ જીવન જીવવા માટે આપડે અ ગામડા માં રહીએ તો આપણને વધારે લાંબુ જીવન જીવી શકીએ
હા એ સાચું છે કે સિટીમાં સુવિધા પણ વધારે હોય છે જેમ કે અ ટ્રાન્સપોર્ટ હોસ્પિટલ, સ્કૂલ્સ અને મોલ પણ બધુ ઉપલબ્ધન હોય છે અને નોકરીની ત તક પણ અ સિટીમાં જ વધ વધારે હોય છે સિટીમાં પણ ઈ વાત છે કે સિટીમાં પ્રદુષણ કરનાર ને ટ્રાફિક પણ ઘણું વધારે હોય છે જેથી આપણેે આવાજ નુ પ્રદુષણ પણ વધારે થાય છે
સાચું છે ગામડામાં કેવું હોય શાંતિ હોય બધું ને આ શહેર માં કેવું હોય ભાગ દોડ જ હોય તો આપડે ગામડામાં રેતા હોય ને તો સવાર પાંચ વાગે ઉઠી ને ફટાફટ કામ પતી ને આપડે દસ અગીયાર વાગે તો બપોરની રસોઈ એય થઈ જાય ને શેર માં કેવું કે બાર દોઢ બે વાગ્યા સુધી બપોરનુ અ જમવાનું ય નસીબ નો થાય એટલી દોડધામ વાળી જીંદગી હોય છે શહેર મા
હા ઈ બરાબર બાત બોલ્યા તમ
એટલે શ શહેરમાં આપણને રોજગાર વધારે મળે છે ને શા ગામડામાં કેવું હોય ખેતી જેવી વ્યવસાય છે, ખેતી માંજ વધારે કમાય બાકી કમાતા નથી એટલું જલ્દી,
બરાબર ગામડામાં જીવન સાદુ અને સરળજ હોય છે પણ, ત્યાં આધુનિક સુવિધા ઓછી હોય છે એટલે સિટીમાં લાાઈફ પણ અ ફાસ્ટ, હોય છે અને લોકોને પણ સમય નથી મળતો, ગામડામાં કેમ છે કે લોકો ની પાસે સમયજ હોય છે,
સાચું જ ને આ શહેરમાં કેવું હોય કે ખુબ જ ટ્રાફિક થઈ જાય છે, ભારે ટ્રાફિકમાંથી નીકળવું પડે છે હવે જેમ કે, અ પેલે અ મુંબઈમાં ને એમાં કેવું છે કે પોતે ઘરમાં ગાડી વસાવી હોય ને તોય, ગાડી લઈને જવાનું નો ગમે કારણ કે ટ્રાફિક એટલું હોય છે ને કંટાળો આવી જાય, એટલે આપને એવું થાય કે આના કરતા ટેક્સી માં કે રિક્ષા માં જ જતા રહીએ ને, અ આ હવે બધા જ શહેરોમાં એવું થઈ ગયું છે અમદાવાદ બરોડા, ગુજરાત માં પણ મોટા શહેરમાં એવું જ થઈ ગયું છે કે એટલું ટ્રાફિક થઈ જાય છે ને એ, હવે અમદાવાદમાં મેટ્રો બની ગઈ છે ને તો થોડુંક ટ્રાફિક, ની સમસ્યા ઓછી થઈ પણ આ વધારે તો છે ને, આ મુંબઈ ને, મોટા સિટીમાં છે ને પુણેને બધી મોટા સિટીમાં છે ને, બોવ ટ્રાફિકની સમસ્યા થાય છે., અને પ્રદુષણ એટલું જ વધતું જાય છે કારખાનાને લીધે કારખાના એટલા બધા બની ગયા છે ને, કે એમાં પણ આપણે પ્રદુષણ એટલું બધું નદીમાં જાવા દે કચરો બધોઇ, એટલે આપણને પાણી ગંદુ મળે, બાકી ગામડામાં આપણને એવું બધું આપણને નુકસાન નથી થતું,
બરાબર, આપણને દેખે છે કે સિટીમાં ઇન્ડસ્ટ્રી અને સર્વિસ સેક્ટર પણ વધારે જ હોય, છે સિટીમાં એજ્યુકેશનની પણ સુવિધા વધારે જ હોય છે.,
અને કેવું કે ગામડાવાળા હોય ને એ બધા દૂધ કે, અ અનાજ ને શાકભાજી ને એ બધું શહેરમાં મોકલે ને શહેર વાળા હોય ને, એ શું કરે કે છે ને એનું, ભણવાનું જેમ શિક્ષણ માટે બધા શહેરોમાં આવી, શકે અને બીજું કે મેડિકલ ને બધું દવાના કારખાના ને બધું, અ વધારે શહેરમાં હોય તો એ બધું, અ ગામડા વાળા ને પૂરું પાડે એટલે આમ બંને એકબીજાના પૂરક જ છે એવું નથી કે, અ આમ પણ છે ને શિક્ષણ માટે મારા અંદાજ મારા, મંતવ્ય પ્રમાણે છે ને અ શિક્ષણ માટે તો શહેરમાં જ આવવું જોઈએ, જે અમદાવાદ જેવા ગુજરાત ની અત્યારે લોકો બહાર જતા હોય છે., અ કે મુંબઈ ને એવી રીતે, એ સારી સારી રીતે એને શિક્ષણ મળે ને મુંબઈ થી પણ, અ વધારે બધે પુના ને દિલ્હી ને એ બધી જગ્યાએ, વધારે સારું શિક્ષણ મળે એના માટે અત્યારે લોકો મહેનત કરી રહ્યા છે,
બરાબર આપણ જો આપણને દેખી રહ્યા છો કે, અ સિટીમાં ખર્ચો વધારે હોય છે પણ ગામડામાં ખર્ચો ઓછો હોય છે., અને સિટીમાં સ્ટ્રેસ વધારે હોય છે અને ગામડામાં જીવન રિલેક્સ અને સુખી, પણ હોય છે તો બંને જીવનના આપણા આપણા ફાયદા અને નુકસાન છે,
સાચું છે અને પેલે કેવું હતું ગામડામાં સ્કૂલ ને એવું સાવ જ નથી, એમ તો અત્યારે સરકારે ઘણી સારી સ્કૂલો બનાવી છે પણ છે ને, અ સરકારી સ્કૂલમાં હવે વધારે કોઈ જાવાનું પ્રિફર જ નથી કરતા કારણ કે સરકારી સ્કૂલમાં છે ને ટીચરો ભણાવતા જ નથી સારી રીતે ને પ્રાાઈવેટ સ્કૂલ માં એટલા માટે બધે કે કારણ કે છે ને પ્રાઈવેટ માં પ્રિન્સિપલ ની નજર પરફેક્ટ હોય છે એ લોકો ઉપર એટલે વાંધો નથી આવતો એટલે છે ને શહેરોમાં ભણતર એટલે સારું હોય છે જે આપ આ આમ અ ગામડામાં છે ને અ શાળાઓ સારી અને શિક્ષકો સારા અ રાખવા જોઈએ કે જેથી વિદ્યાર્થીઓને સારું શિક્ષણ મળે
હા આપણને એવું જ સમજવા મળ્યું કે સિટી અને ગામડા બંને જરૂરી છે દેશના વિકાસ માટે બંને એકબીજાને સપોર્ટ કરે છે.
ગામડામાં એવું છે કે હજી અ છોકરીઓને નથી નોકરી કરવા દેતા નથી ભણવા દેતા જે શહેરમાં છે ને છોકરીઓ ઘણું બધું આગળ વધી ગઈ છે છોકરીઓ બધી રીતે હા પોતાનું પોતે કરી લે છે. ચાલ તમારી સાથે વાત કરવાની ખુબ જ આનંદ મળ્યો.
મને પણ તમારા સાથે બોવ જ આનંદ આવ્યો વાત કરી. ચાલો જય શ્રી કૃષ્ણ